હા કેમ છો?
ના કેમ છો મજામાં.
હા હું મજામાં તમે કેમ છો? હલો. હલો. હલો. હલો.
હલો.
હા હવે તમારો અવાજ આવે છે.
આપણે હવે
હા હવે આવે છે તમારો અવાજ.
કેમ છો મજામાં?
હા હું મજામાં તમે કેમ છો?
બસ મજામાં.
હા તો આજે આપણેે કેવું કે આપણેે હા પૈસા બચાવવા જોઈએ એ ટોપિક ઉપ પર આપણે વાત કરીશું તો
હા જવો ને આ સમયે આપડો કેવો છે જે પૈસાની બચત આપડે કરવી જ જોઈએ. એ બધું જરૂરી બની ગયું છે આ સમયમાં આ સમયમાં અત્યારે જેટલી આપડી આવક હોય એના કરતા આપડે ચાવાક નો ખર્ચો થોડો વધારે વધી જાય છે.
હા.
પણ બચત જ આપણી સાથે કમાય છે એટલે આપણેે બચત તો કરવી જ જોઈએ. હ.
હા એમ કે કેવું કે આજના જમાનામાં પૈસા એક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે કંઈ પણ વસ્તુ લેવી હોઈએ. તો એના માટે પૈસા ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે નવા કપડાં લેવા હોઈએ ઘર માટે રાશન લેવું હોય. કે પછી કેવું કે આપણા બાળકોની સ્કૂલ ફી ટ્યુશન ફી ભરવી હોય. તો એના માટે પૈસા ખૂબ જ જરૂરી છે. એટલે કેવું કે એના માટે આપણેે. બચત પણ કરવી એટલી જ આવશ્યક છે. જે કેવું કે આપણને ભવિષ્યમાં પણ સાથે સાથે કામ આવે જો આપણેે બચત કરી હશે તો ભવિષ્ય જેમાં આપણે કંઈ પણ વસ્તુ એવી લેવી હોય જેનામાં